હેલો.
હા, કેમ છો?
મજામાં, રાધે રાધે.
હલો. હા, બોલો કેમ છો? મજામાંને? હા, બીજું બતાડો શું ચાલી રહ્યું છે? અચ્છા જો ને હું આજે કાલે બજાર ગઈ હતી તો કેટલી સરસ સરસ કેરીઓ આવી છે હવે બજારમાં.
હા.
હમ. હલો! હા. તો આ ઉનાળો તો સાચો, હાલો!
હા બોલો!
અવાજ આવતી છે ને મારી?
હા હ બોલો.
કહ છું કે કાલે બજાર ગઈ હતી ને તો એટલી સરસ સરસ કેરીઓ આવી ગઈ છે, ને આવું મન થાય છે કે કેરી ખાતા જ રહો ઉનાળો તો સાચે મને બહુ જ ગમે છે, કે ઉનાળા વગર મતલબ કેરી કેરી આવે એટલે મને બહુ જ ગમે.
મારા ઘરમાં પણ કેરી આવી ગઈ છે. અને આચાર પણ ભી બની ગયું.
હમ ઉનાળુ એટલે કેરીનું કે
હલો!
હું. કેરી વગર મતલબ ઉનાળો અધુરો લાગે આમ કઉ છું.
આમ ખાવાની આપડે. હા મારે ઘરે પર આચાર બની ગયું છે અને આમ બી પણ આવી ગયું.
અચ્છા. મારી ઘરે પર મારી ઘરે તો છે ને બાળકોને રોજ જ કેરી માંગે લોકો તો રોજે રસ બનાવીએ રોજે રસ પુરી કેરી અને બધું ચાલતું જ હોય છે, જમવાવામાં તો કેરી મારા ઘરના બાળકો તો જમવામાં શું આમ પણ કેરી લે બેઠા હોય આખો દિવસ.
આમ પીવાની છે. એ માટે. સાલમાં એક વાર આવે છે.
હા એજ ગરમ-ગરમ ફુલકા અને કેરી નું રસ આવે કે એટલે કેટલી મજા પડી જાય. હ.
મારે ઘર તો કેરી આવી છે. છે.
હા.
એ મારી મમ્મી ને અચાર બનાવી બોહ સારા અચાર બનાવી છે.
અચ્છા, તમે અચાર પણ બનાવી પન દીધું માર તો બાકી છે મેં તો અચાર નથી બનાવ્યો.
હું મારી મમ્મી બોલી કે આચાર ડિલિવરી છે પછી પણ બહોત સારા અચાર બનાવેલી
અને આ જોવોને સિઝનના ફળ ખાવાની મજા જ અલગ હોય છે ને તાજા આઅ તાજા પણ હોય છે અને સ્વાદિષ્ટ પણ હોય છે. અને ખબર તમને ડોક તન પલ કહે છે કે સિઝનના જે ફળ હોય ને એ ખાવા જ જોઈએ.
હ, બીમાર સેજાનું ફલ આવે તે હાનિકારક હોય છે આપને માટે.
હા, એજ કારણ કે છે ને શરીર એ સીઝન પ્રમાણે છે ને એને ફાયદો લે આ આપી જ દે છે.
હમ, આમ જ તરબૂજ માબી સિઝન છે.
હા.
સારી તરબૂજો મળે છે.
હા, મળે છે. ઉનાળામાં મતલબ તરબૂજ અને ખરબૂજ એ શરીરને ઠંડક આપે. અને પાણીની કમીને પણ દૂર કરે. હમ. તો હું તો રોજ બપોરે છે ને તરબૂજ કાપ પી દાખું છું. બધા ખુશી ખુશી અમારા ઘરમાં તો ઈ પણ ખાય છે.
બે અ અ આ સિઝનમાં તરબૂજ ખરાબ પડવું મળે છે.
હા.
ઈન્જેકશન વાલા કેમિકલ ઈન્જેક
હા હા એ જી જી હા ઈ તો આપડે જોઈ કરીને પરખીને લઈએ તો જ સારું. પડે. અને તમને ખબર હા અમારે ઘરે તો જામ પણ પણ બહુ ખાય. થોડું મીઠું મરચું નાખીને ખાવાની એની પણ કઈ અલગ જ મજા હોય છે. શિયાળામાં તો સંતરા અને ચીકુ એ તો કેટ
હા, મારા ઘરના બાજુમાં ચીકુના બી પેડ છે. છે. અને અમૃદ. હા, અમારે ઘરનું છે અમૃદ ના નું પેડ છે.
હા હા તો કેટલું સારું તમારે તો.
શિયાળામાં એ સંતરા ખાવાની કેટલી સરસ મજા આવે સંતરામાંથી તો આપણને વિટામિન્સ મળી જાય છે અને હલો તંદુરસ્તી માટે પણ સારા હોય છે એ અને તમારી ઘરને ત્યાં તો ચીકુ નું ઝાડ છે એટલે કેટલું સરસ ચીકુ થી તો સરસ આપને કેટલી તાકતો મળે છે. હા. શું કેવું છે કો. હલો હલો
અવાજ.
હા આવતી છે બોલો
મે રહી કે મારે ઘર ની નીચે તું જઓ ને
હા હા બરાબર પણ તમે જો ને આજકાલ બાળકો ફળ ઓછા નથી ખાતા એ લોકો જંક ફૂડ વધારે ખાય છે નઈ એટલે એટલે ને આપણે એનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. હું તો છે ને ટિફિનમાં પણ છે ને, કાપેલા ફળ મૂકી દઉં છું. સિઝનેબલ જે ફ્રૂટ આવે ને બધા ટિફિનમાં અ છોકરાઓને આ હું પોતે પણ ઓફિસે એવી રીતે જ લઈ જાઉં છું.
આ તો છે કે આ કચ્ચા ભી ખાાવા તો કચ્ચા ને પક્કા ભી.
હા-હા આમ અચાનક આવતા બંને સરસ જ લાગે કે છે એમ હા અને છે ને ટિફિન માં આપણે બધાને ફળ આપી દઈએ, ને કા તો આપણે પણ ફળ લઈને જીએ ને તો ફાલતુમાં છે ને બીજી જે બહારની જે વસ્તુઓ છે ને એ ખાવાનું પણ સારું નથી. ને આપડણે એ ફળ જ લઈને ખાઈ લેવાનું સિઝનેબલ ફળ હોય તો એ વધારે ગમે
એ માટે સરસ છે.
હા-હા હવે તો જોવો ને અ દ્રાક્ષ પણ કેટલી સરસ આવે છે ખાસ કરીને કાળી દ્રાક્ષ
હેલો
હલો કહું છું કે કાળી દ્રાક્ષ કેટલી સરસ લાગે છે નહી
હલો આ લેવું છે.
હા.
શરીરમાં તંદુરસ્ત કરે છે.
બરાબર. અને એનો જૂસ પણ કેટલું સરસ લાગે છે. અનાર પણ બહુ ફાયદાકારક હોય છે નઈ, લોહી લોહી એના માટે કેટલું સારું બનાવે એ અનાર ખાય તો આપણે.
હા બહત ગરમી છે આ. શે
તું કેવો છો નથી સંભળાતું મને. હા બોલો. મારી મમ્મી તો કેહેતા હતા મતલબ કેહે છે કે, રોજ એક ફળ ખાવું જ જોઈએ. બરોબર ને શરીર તંદુરસ્ત રહે એનાથી.
મે તો ખવા ખાવાનું સાથે આચાર પણ ભી નથીખી.
હમ્મ.
હ પછી બીજું તો શું કેવું હવે જો નાના નાના હું તો છે ને લોકો તો ઘરમાં છે ને નાના નાના છોડ પણ ઉગાડે છે. મારી બાલ્કનીમાં મેં પોતે છે ને, નાનકડો લીંબુનો છોડ ઉગાડ્યો છે ખબર તમને એ પણ કેમિકલ વગરનું મળે તો કે એટલી સરસ મજા આવે બજારમાં તો ક્યારેક ફળ બહુ ચમકદાર દેખાય પણ એમાં સ્વાદ ના હોય, તમને ખબર હોય તો એટલે એને ઓળખીને ખરીદારી કરવી જોઈએ.
મારા ઘરની નીચે નમરોરી સીડ છે.
અચ્છા સરસ છે તો તમારી આજુબાજુ. એટલા બધા ફળો ના ઝાડ છે. તમે તો રોજ તાજા તાજા ફળ ખાવ છો વગર કેમિકલ વાળા.
મા ગ તો. હા આ મને આવ મને આપજો. હા આમ એકના આમાં સ્વાદ નથી આમમાં. હા હા પ કેમિકલ. તમેય બનાવો છે.
હા હા. હા બધા કેમિકલ વાળા આવી ગયા છે એટલે છે ને અ. આપણેે ફળ ખરીદવા જઈએ ને તે એની ઓળખાણ કરવી ખુબ જ જરૂરી છે, અને જો તાજા અને સીઝન પ્રમાણે લઈએ ને તો એજ સારા હોય છે ઉનાળામાં કેરી, તરબૂજ શિયાળામાં સંતરા છે સ્ટ્રોબેરી છે, ચીકુ છે, સીતાફળ છે એ બધા આમ સિઝનેબલ સારા લાગે છે અને વરસાદમાં તો જામફળ ખાવાની મજા જ આવી જાય છે સાચું કયું ને.
હ આ વાત સાચી છે.
મતલબ એવું છે કે દરેક સીઝનના ફળ ને પોત પોતાની મજા હોય છે અને ઘરવાળા સાથે બેસીને ફળ ખાવાની મજા જ અલગ હોય છે.
હમ. છે ઘર ઘરના સાથે ફલ ફૂલ ખાવામાં સાતમાં બેઠી ને ખાવાનું તો આ તો મજા છે.
હા એજ અને સાથે વાતો કરીએ ફળો ખાઈએ અને સારો સમય પસાર કરીએ કેટલું સરસ મજા આવે છે હવે તો ઉનાળો છે વેકેશન છે બધા ઘરે બેઠા બેઠા કેરીની અ મજા લેતા લેતા વાતો કરીએ છીએ હા એટલે ખુબ જ મજા પડી જાય છે.
કારમાં બાયક ની . ફૂલ ખાવાની અલગ એ મજા આવે છે.
હા હા અને તમને ખબર છે ફળના જ્યુસ અને સલાડ પણ લોકો ખૂબ શોખ થી ખાય છે ફ્રૂટ સલાડ પર થોડું ચાટ મસાલો નાખે અને એનો ટેસ્ટ જ અલગ આવવાનું શરૂ થઈ જાય છે. તે
હા આ તો કેજ બ
હા હા ચાલો તો પછી મળી આવો મારી ઘરે કેરી ખાવા માટે અને હું પણ તમારા તાજા ફ ફ્રૂટ ખાવા માટે જરૂર આવીશ તમારા ઝાડના
હા.
હા ઠીક છે ચાલો, હા જય શ્રી કૃષ્ણ બાય બાય.